હલો.
હાલો કેમ છો?
તમે કેમ છો?
તમારો અવાજ થોડો પેલે ધીમો આવતો હતો.
હા હા સંભળાય છે હવે.
હા હવે એકદમ બરાબર સંભળાય છે. શું કેવું આ આજકાલના વાતાવરણ કેટલા ખરાબ થાય છે. તો એમ સવારે એવું લાગે છે, કે તડકો છે પછી થોડીક વારમાં વાદળા આવી જાય છે, તો એનાથી છે ને આ ગરમી બહુ વધતી જાય છે. આપણને એમ થાકી-થાકી જવાય છે કોઈ બી કામ કરવાનું મન નથી થતું એટલે સવારે ઉઠીને આપણે એમાં થઈ કે ચાલ થોડીક વાર હજી સુઈ જાય ઉઠવાનું મન નહી થાય. હું તો કેટલી વાર એવું રોજ જ એમ કે ને તો કરતી હોઉં છું કે ચાલુ આલારામ વાગ વાગે આલારમ બંધ કરીને પાછી સુઈ જાવ એટલે એક તો કામમાં મોડું થઈ જાય પણ એટલો કંટાળો આવતો હોય કે શું કેવુ આ વરસાદ ક્યારે પડશે શું ખબર તમને શું લાગે ક્યારે પડશે આ વરસાદ.
આજકાલ તો એવું છે ને કેમ એમ દરેક ઋતુ દરરોજ જ ચાલી રહી હોય ને એવું આપણને લાગે છે. દરરોજ શિયાળો, દરરોજ ઉનાળો, દરરોજ ચોમાસો અને કંઈ કેવાયજ નહિ પણ અત્યારે એવુ લાગે છે કે હવે થોડા દિવસ માં વરસાદની તૈયારી છે જ કારણ કે એટલી બધી જેટલી ગરમી બધારે હોય ને એટલે એ વરસાદની ત્યારી જ એ બતાવે છે.
એવું છે કે કે છે ને હવે વરસાદ ના પડે તો આપણે તો છો ચાલો આપણે પાણી ન સંગ્રહ ચાલુ કરીએ કે કે આપણા આખા વર્ષ માટે આપણે પાણી સેના થી મળે છે વરસાદ માંથી કે દરિયાનું પાણી તો આપણાથી પીવાતું નથી તો વરસા વરસાદનું પાણી જે આપણે સંગ્રહ કરીએ ત્યારે તો તળાવ ભરાશે જલાશય બધી ભરાશે તો જ આપણને પીવાનું પાણી બી મળશે એક તો આપણા પૃથ્વી પર આપણે કહી ને તો પીવાનું પાણી એટલું બધું ઓછું છે તો વરસાદ પડે તો બધું થાય અને આપણા ગુજરાતમાં તો ખેડૂતો બધું વરસાદ પડે નિર્ભર કરે છે તો એ લોકો વરસાદ પડે તો વાવણી ચાલુ કરે તો આપણને સારા સારા ધનધાન્ય મળે અમુક એવું બી થાય છે કે બહુજ વરસા વરસાદના કારણે છે ને આ બધું બગડી બી જાય છે. તો આપણે ખ અખબારમાં આપણે પેપરમાં વાંચતા હોય છે, કે બહુ વરસાદ જ્યાં પડે ત્યાં આ બધું બગડી જાય છે. તો મગફળીનો ભાવ ગ્યા વર્ષે બી કેટલું એવું થયું હતું. કે મગફળીને એ બધાનો પાક બગડી ગયો હતો તો, એના લીધે આ બધું વસ્તુ મોંઘું થતું જાય છે તો વરસાદ પડે છે. પણ આજકાલ એ વરસાદ બી શેના માટે અ લેટ પડે યા તો આપણે એમ કે છે કે ખરાબ બી પડે છે. અને અમુક જગ્યા તો બહુ જ પડે છે. આ બધું પ્રદુષણ ના કારણે થાય છે તમને શું લાગે?
હા-હા પ્રદુષણના કારણે જ અને આપણેે જોઈએ તો લોકો પણ જ્યાં ત્યાં એટલી ગંદકી ફેલાવે છે. બધા પોતાના સ્વાર્થ માટે બિલકુલ વિચારતા જ નથી. વૃક્ષો એટલા બધા કપાય છે. જ્યાં ત્યાં કન્સ્ટ્રક્શન એ એટલું બધું બને છે મતલબ આજકાલના લોકો એટલા સ્વાર્થી થઈ ગયા છે કે બિલકુલ પર્યાવરણ બચાવવાનું વિચારતા જ નથી બસ પોતાની સુખ, સુવિધા, ફેસિલિટી લોકોથી આપણે જોઈએ તો અત્યારે ઘણા બધા લોકો પરિવારસ ફેમિલી સાથે નથી રહેત અલગ રહેવા માંગે છે એના કાર કારણે કન્સ્ટ્રક્શન પણ એટલું બધું વધે છે અને વૃક્ષો એટલા બધા કપાય છે અને ઘણા બધા રીઝનો છે આવા જ કે જેના લીધે વાતાવરણ પ્રદુષિત થઈ રહ્યું છે વેહિકલ્સ પણ આપણે જોઈએ કે ધણા બધા વેહિકલ્સ દ જેટલા વ્યક્તિ છે એટલા વેહિકલ્સ પેલા એવું નહિ હતું કે દરેક ઘરે એક જ ગાડી હતી અને બધા હળી મળળીને સાથે દરેક વસ્તુનો ઉપયોગ કરતા હતા પણ અત્યારે એટલો જમાનો એટલો ઝડપથી ચાલી રહ્યો છે કે લોકોને કોઈ વસ્તુ વગર ચાલતું જ નથી. આ પણ એક કારણ છે.
એકદમ સાચું કીધું તમે, કે લોકો છે ને આજકાલ તો આમ કે ને કે જરાક બી ચાલવા નથી માનતા એ લોકો જરાક કઈક જવું હોય ને તો બી ગાડી લઈને જાય છે. તો આ બધાથી પ્રદુષણ વધે છે તો અને આમ તમે જેવું કીધું ઝાડ કપાતા જાય છે તો ઝાડ કપાય છે એટલે વરસાદ નથી પડતો તો આપણે તો આ બધું વરસાદના કારણે આપણું કેટલું જલજીવન પછી જનજીવન બી આધારિત હોય છે. એમાં બી વરસાદ અગર વરસાદ ના પડે તો એ લોકોને બી પાણી ના એ થાય. પ્રોબ્લેમ થાય છે. પછી આપણા ઘરે બી પાણીનો પ્રોબ્લેમ થાય છે કેટલા જગ્યાએ હવે હમણાં વરસાદ નથી પડ્યો તો કેટલા જગ્યાએ તો અ ઘરો ઘરોમાં પાણી નિયમિત કરી દીધું હોય છે જેવ હજી ગરમી હતી તો ગરમીથી હજી તો જૂન મહિનો આવી ગયો એમ કહેવાય આપણે તો બી હજી વરસાદ ના પડ્યો તો અમુક ઘરમાં અ સિટી એરિયામાં તો કેવું હોય કે એ લોકો અમુક કલાક જ પાણી આપે તો એ બધામાં અ બધું સેના પર આધારિત. થાય છે વરસાદ પર તો આપણા અહીંયા તો કેવું કરે કે મોટા મોટા ટાંકીઓ બાંધે છે તો એમાં બધું પાણી હોય લોકો ઘર ઘરે પહોંચાડવા માટે આટલી મોટી-મોટી ટાંકીઓ પાડે તો આ બધું પાણી તો બચાવે છે પણ પાણી વપરાતું સરખું છે કે નહીં અને હવે વરસાદ પડે ને વરસાદ પણ એક કે આપણે ક ને કેમિકલ વાળું હોય છે કેમ કે કે આપણે દરિયામાં પાણી જે જાય છે એ બધું આપણા અહીંયાથી ગટરોમાંથી પાણી જાય છે કેટલી બધી ફેક્ટરીઓમાંથી જાય છે. તો આ બધું શેના કારણે થાય છે કે કે પ્રદૂષણ વધતું જાય છે અને એના લીધે કેવી આપણે કે ને એસિડ રેન પડતા હોય એટલે બધી કેમિકલ વાળું પાણી પાછું જાય અને જમીનમાં જેટલું પાણી ના પોંચે તો આ તો ગરમી વધતી જ જવાની. છે ને એના લીધે આપણે માંદા બી એટલા પડીએ છે. તમે જેવું કેહેતા હતા ને કે તમારા ઘરે છોકરી માંદી પૈડી તી આ બી એના કારણે જ થાય છે.
ગરમીથી એટલે આપડે તો વરસાદ પર જ આધાર રાખવો પડે કારણ કે ભારત તો એક તો ખેતી પ્રધાન દેશ છે એટલે ખેડૂતો પ ખેડૂતો પણ મોટે ભાગે વરસાદ ઉપર જ આધાર રાખે છે અને આપણેે તો આ તમે કીધું એમ પાણીની ટાંકી કી સંગ્રહ પછી એક કલાક પાણી આપવું એ બધું ચાલી રહ્યું છે પણ જે બિચારા પ્રાણીઓ છે પશુ, પંખીઓ છે, જીવજંતુઓ છે એ લોકોનો તો સંપૂર્ણ આધાર જ વરસાદ છે કારણ કે નદી તળાવ સરોવર, કુવા, ખાબોચિયા મતલબ જ્યાં ત્યાં પાણી હશે એ પીને એ લોકો એ લોકોનું જીવન ચલાવે છે તો એ લોકો બિચારા એ લોકો પણ ગરમીથી ખુબ જ ત્રાસી ગયા હોય કારણ કે આપડા માણસો તો એસીમાં બેસી જઈએ પંખા નીચે બેસીએ આગળ શું થ થશે એ તો વિચારતા જ નથી પણ જરૂરી છે કે દરેક જીવોને વરસાદ જોઈએ જ પાણી જોઈએ એ માટે બધા રાહ જોતા હોય એકદમ આતુરતાથી. બરાબર ને.
સાચું સાચું એકદમ સાચું તમે કેહો છો અને આપડે છે ને આ વરસાદ પડે ને તો મને તો છે ને વરસાદમાં નાહવાનું બહુ ગમે તમે એમ કયો ને કે પહેલો વરસાદ પડે ને એટલો હું તો બહાર નીકળી જાવ નાહવા માટે મને તો ખૂબ જ ગમે. ભલે એ પેલું ઠંડો ઠંડો વરસાદ લાગે ને એક તો ગરમી હોય એટલે ઠંડો-ઠંડો વરસાદ પડે ને તો મને તો બહુ ગમે ને હું તો આપડે નાના હતા ને ત્યારે વરસાદ બહુ પડી જતો ને તો થોડું થોડું પેલું પાણી હોય ને એમાં હું તો શું કરતી કે નાની-નાની અ પેલી હોડી બનાવીને છે ને એમાં રમતા એ બહુ મજા આવતી પછી વરસાદ બહુ પડે ને તો સ્કૂલમાં છુટ્ટી બી મળતી એ બી મને બહુ ગમતી તમને એવું કઈ યાદ છે કે તમારે શું કરતા વરસાદમાં.
હા હા મને પણ વરસાદમાં પહેલો વરસાદ પડે ત્યારે પેલી ભીની માટીની એટલી સરસ સુગંધ આવે કે આ હા એટલું સરસ લાગે અને વાતાવરણ એટલું મસ્ત મજાનું થઈ જાય કે ઊંઘવાનું જ ગમે અને સ્કૂલે જવાનું નહિ ગમે. પછી સરસ ગરમ ગરમ ભજીયા ચા વગેરે ખાવાની પણ ખૂબ મજા પડે અને પાણીમાં છપછપિયા કરવાનું પછી છત્રી લઈને રમવા જવાનું પછી તમને ખબર કે સળિયાવાળી રમત આવતી જમીનમાં વરસાદ પડે અને માટી ભીની થઈ જાય તો સળીઓ અ એની ખોસણી કરીને રમત રમવામાં આવતી એવી બધી રમતો અમે ખૂબ જ રમતા ચોમાસામાં અને ખૂબ મજા પડતી.
સાચું-સાચું એકદમ તમે છે ને પેલું ભજીયા એમ કીધું ને એટલે તમે તો મોડામાં પાણી લાવી દીધું હવે જયારે બી વરસાદ પડશે ને એટલે મને ભજીયા જ યાદ આવશે ને તમે આ સળિયા વાળી ગેમ કીધી એ રમત કીધી પછી બીજી બધી કેટલી બધી રમત રમતો રમતા વાંહે એ પછી વરસાદમાં ભીનાઈને માંદા પડતા એટલે મમ્મી લોકો શું કરતા કે સીધા દવાખાને લઈને જઈને મૂકી દેતા તો એ જરા લાગી ઉપર પણ વરસાદ એટલો ગમતો ને પણ જયારે બો વરસાદ પડે ને ત્યારે કંટાળ આવે કે આ વરસાદ ક્યારે જ હશે પણ પછી ખબર પડી તી કે વરસાદ અગર ના પડે તો આપણને પાણી ની મળે એટલે વરસાદ તો ખૂબ જ જરૂરી છે આપણા દેશમાં તો આપણે અ સારી રીતના વરસાદ પડે એની આપણે તો પ્રાર્થના જ કરી શકીએ બીજું તો કઈ નહી કરી શકીએ સારો વરસાદ પડશે તો પાક સારો થશે તો આપણે અમુક વસ્તુ સસ્તું બી મળશે જે આપણે આ આપણે કેવું છે હમણાં મેં જેવું કીધું મગફળીનો પાક ખરાબ થઈ જાય તો એનાથી તેલ બી કેટલું મોંઘું થઈ જાય છે તો આપણે ઘરના રાશનમાં કેટલું ફેરફાર કરવું પડે છે એના લીધે તો આ બધું આપણે કેમ થાય છે કે વરસાદ સમયસર નથી પડતો ને તમે જેમ કીધું કે ઋતુ બદલાતી હોય છે તો ઋતુ બદલાય છે તેના લીધે આપણા સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે તો આ બધું આ આપણે નિયમિત કરવા માટે કઈ તો હવે કરી નથી શકતા પણ આપણે કાળજી જ લઈ શક શકીયે છે. તો ધીરે-ધીરે આપણે કાળજી લેવાનું શરૂ કરશું આપણે આપણા બાળકોને શીખવશું કે કેવી રીતના કાળજી લેવો એ બધું એ લોકો શીખશે તો જ આપણાથી કંઈક થશે ને તમે તમે પણ થોડું-થોડું તમારા બાળકો બાળકોને આસ પડોશમાં થોડું-થોડું બધું શીખવજો તો એનાથી શું થશે કે વાતાવરણ થોડક એમ કે ને એકબીજા સાથે વાતાવરણને આપણે મનુષ્યો સાથે મળીને જશું તો જ આપણે સારી રીતના જીવી શકશું નહી તો જીવાન એકદમ ખરાબ થઈ જવાનું છે ધીરે ધીરે તો ચાલો આપણે છે ને પછી પાછી કોઈ ફરી એક વાત પર વાત કરશું આવજો.
હ જો.